હલો.
નમસ્તે બેન અવાજ કાટી બંધ આવે છે લાસ્ટ દસ સેકન્ડ ને
ચાર સો મટો મટો પ્રોબ્લેમ થાય છે એ
હમમ. તો મને લાગે છે કે તમે કોલ કરો છો કરવા નહી કરું છો બસ
સાચું બહ સરસ કે દીજ ત
કાગલા બોલે છે તમારે તો કોયલ બ છે પાગલા બ છે
હ પણ
બડિયા બડિયા નજારો છે દેખવાનો
હમ આગ તો બહત
તમારા ગામંમાં મારે નનિયાળ નું ભડે છે શહેદ
તમારેની સબ્જી કકાડા છે
હા
હા બાર પાચ માસ
તમારે તો ખેમલી નું પાસ પડે છે કે આટલું પાવટા નું પાસ પડે છે
પટર નું પાસપર્ડ છે
હા તો મને પાસ ની જ છે
પાવટાથી બોર્ણા આવશો બોર્ણા ચાર કિલોમીટર પડશે પાવટાનો બોયણો એક દો કિલોમીટર પર
અચ્છા તો મારે અનિયાળ પાસ પડે છે
અંદર આવવાનું ચાર કિલોમીટર કરશે
તો તમે કશું સ્ટેશન ઉતરો છો
હુ બયણા ઊતરું છુ
સબ્જીી કેડા છે
ના પેલી સોબજી નું ખેડું આવે છે ના ના આગે આવ શું બહુ સારા
અચ્છા
બણા બણા સ્કૂલ હાઈવે તે બના સ્કૂલ છે રાઈટ હેન્ડમાં
હમ બોહીને તો ચાર કિલોમીટર અંદર પડે છે
હા લેફ્ટ હેન્ડમાં અયા છે બો સ્કૂલ હાઈવે છે
ટંકી પાણીની મોટી ટંકી છે હાાઈવે પે
મ લગી હોટલ નું પેલા છે ને
ના લખી તો તોને દો શ થડી મૂનાનું સ છે પાંચ પાંચ કિલોમીટર દૂર જદ ન
હા
તો એકી ઈલાકો છે તમારેમાં હ
હ લકી બ બોલતી અમા માન મથા રહેતી
અચ્છા
દસ મિનિટ વસ્તુ છે દસ પંદર મિન
હમ તમારે કઈ જ આવે તો તમારે સિટી લે જ પડે છે પાસવાળી હેને
હ બનાથી હોય ચ યા તે ઉલ્ટ ચાર કિલોમીટર પશે ભક્તી આવ શધ
તમારા બોયણા તે પાસે જો આ યો સાળ એ બાાજમ ન રસ્તો પડે છે
ના બોલનાથી પાસમાં ના પડે અ માનારેથી પાસ ન પડે
અને પાવટર નુ રસ્તો નીકળે છે, પાછું હે.
ક આગે એ છે, બયના બયના.
હમ.
પા નાન તો સસરાલ જાઉં છું, તો માન માારાન ઉદયપુર જાઉં છું, તો બોરણા માન માર ક્યાં થી બેઠો? કોઈ પ્રબ્મ નથી, બસ સ્ટેશન ચાલુ છે, રસ્તો એક છે.
અચ્છા.
હમ.
તો મારે તો નાંદે નેટ નથી આવતી, હું જાઉં છું ને.
હમ.
નથી નેટ, બહુ દિકકત છે, અમારે માંડેરાની તો.
સાછું
તમારે માં પાસ ને, એવી છે તો.
હા, અચ્છા તો પાસમાં.
હમ. મોરો તમારે તો મોર બોલે છે, એમ.
બો યાર મોસમ મોસમ ઠંડુ થઈ ગયું છે, એમ તો પાછું.
હમ. મને મારે બહુ જ છે, તો. પડે છે ને, અંદેરે જાઉં છું, સ્સ્કૂલ નું એ કં જાઉં છો. બધું નાંદેરે કઈ પિયર જવું છે, તો ઠીક છે, એમ નાંદેરે કોણ જવા દેવે છે. એ.
પાછો.
તમારી સ્સ્કૂલ ની જ આવે છે, તો ગુમો ખરો છો? સ્કૂલ જ આવે છે તો પછી તમે ક્યાં ટાઈમ સાલભરું?
હમ, હું પણ એ જ બોલું છું.
હમ.
કું ફડવા તો, અહીં શશુરામ મારી વાત નથી.
હમ.
હ.
હમ, ઘુમવા ફિરવાનો તો રિવાજ નથી, એ સસુરા. તમે સાદી ન અછો લાગે છે કે? અછો નહી લાગે છે?
પ
હમ.
કુવારાની જિંદગી અચ્છી છે.
હમ, સહી કેવું છો, કુંવારાને જિંદગી થી કુંવારા એ છે, સહી.
હમ.
કુવાના જે જિંદગી તો પાસે નહીં મળે છે.
સાચું છે.
પણ આપને હસબેન્ડ નો સમજે નહીં છે કે, બી કઈક છોડે છે કે. એ આપને પાછી આવ્યા છે કે, કઈ મતલબની છે, ઓત ગમડ કરે છે, કંઈ બાત્રું ભમણ કરે છે, ભગવાન જાણે.
હમ.
હમ.
હમ.
કે તમારે યાં તમારે ત્યાં તો અમારી ઘરે જ છે, જબરદસ્તી આવી. કેવા છે?
હમ, સાચું, હું પણ એ બોલું છું.
એનાંદર જાને મારણી મે છે ને, એટલે આપડી પાને પડી. કે માં છે, એવું સમજે.
હમ્મ
હમ્મ હ એ તો બડા બડા મહારાજા એ છે ને આપણાને નોકરીને વલી છે. હાજ સમજે તું
સાચું છે.
હમ્મ આપડે તો ઈજત કદરીની છે જેને મતલબ બિલકુલ એસઈસ ઘરામાં આવ્યા છો જાને કઈ ઈજ્જત કરે છે
હમ્મ અપન તો ફાલતુ મસ્.
હમ્મ શહેસ કેહો છો માર તો રોજ લડાઈ વવે છે આજકાલ છોટી છોટી બારની લડાઈ બોલવી નહી છ હું તો બોલ ન બંધ કર્યો છે આજકાલ તો. બોલતી નથી મારી નણંદ ને ફોન કરીને કેવા બોલતી નથી જ આવે આવે છે બોલતી નથી મન વજ જ કરે છે. નાનંદને કેવે છે ફોન કરી કે તમે તો બોલું ન કરો છો હું મને પછી મને ક કે બો બોલું છું બધું મારે કઈ કામ ન છે એલે.
તમને ત તમને નણંદ બોલશે. કે તમે પૂછીને જાા છો સાહસ ને.
નાનંદ કેહેવાય તમે પૂછીને જાાવ છો સાપ મ કઈ લીજ હ તમે આણા ને કઈ પૈસા દેવે છે મને જો લારે લી મેં તો જા સકું આ સકું છ હું સબ કર શકું છ હું અકેલી. જે સમજ મારી ઘર જ કરે છે મે કંડી ઘર જ નહી કરું છું.
હઠ
જદા યુ કરે છે તો. અને એવું લાગે છે મારી ઘરેજ કરે છે મને સાથે રાખે છે યુ હ હ સાર છું તો એના ર સોચ છે હશું કઈ ન છે હ.
એ કેલે શું છે.
હમ્મ એને કલે સોચ છે કે એ કઈ કરી નઈ શકે છે મારે. મને એ બધા કઈ કરી ન શકે છે. મન મન ત તમામ. જો તો તમારું કામ વેવેય હી છે ત શનિ શનિ છો હું તમારે અકેલી જાઉં છું મારે કામ રે બે છેે સ.
કામ તો વત કર કરવું તો પડે છે.
હમ્મ મારે બાર જૂન બાર દિવસનું પંદર દિવસનું દવાઈ ખતમ આવે છે તો હસબેન્ડ નું ધ્યાન ન છેઈ પસ બી ની આવે છે કઈ
સાચો ગુસ્સો તો આ ને.
પછ સાત આઠ દ નું કેવું છું મારે જાણો છે જાણો છે તો ધ્યાન નઈને દેવેશે. મેં તો કાલ સોમવાર છે તો મેં તૈયાર રહવું છું સુભે. નીકળી ગય છે
હમ્મ
નણંદ નો ફોન કરીન કે છે મને પતુંય નહી છે મને કવ કઈ છે મન ક કોની કેવા છે પંદર દન નું કેવું છું પંદર દિવસ નું રોજ કેવું છે મારે ગોળિયા ખતર છે ટેબ્લેટ લાણી છે ધ્યાન તો દેવીની છે તો
તો તમારે બસ નણંદ બોલતી ન એના ભાઈને
હમ્મ મન તો તમે તો બડ્યા લાગે છે તમારો ભઈ હમ્મ
કહા સે હો દુઃખના ટાઈમ કામ નથી આવતી એ કેવું મલે
સહી તેરી છ મન તો મે ચાર દીનું બીમાર પડી સુ બીમાર ટેબલેટ ટેબલેટ નથી લેઉ છું તો બીમાર પડું છે ને તાકાત ની જરૂર તો સારી છે ને
એ તું પણ પેલા જાહે
તો નણંદ ની વશિસ છે ભઈ નો પક્ષ લેવે છે.
સુુ કરો?
હમ
હા નાડા ન ભાઈન એ મળ્યા સે
તો કેવે છે કે મા ભાઈ નું કેવે છે મેં કે રોટી છોડુ છું મેં કીધું કઈ રોટી ની છોડે છે શરીર દે ખ્યો છે મેં ની ખાય છે ચાર જન ની રોટિયા જો પતો ની છે. કસે બોલે ની સે
બોલતી તો બંધ કરાવની પડશ
સઈ કેવ છો ચલો ઠીક છે બેન તમે કોલ કરો.
ઠીક છે.
તમે કોલ કરો કે.
હમ